હલો
કૃષ્ણ કેમ છો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
હું પણ મજામાં છું. બીજું શું ચાલી રહ્યું છે?
બસ કઈ નહી આ થોડી વાર માટે દસ મિનિટ માટે ફ્રી થયેલી હતી તો આજ ટીવીમાં સમાચાર આવતા છે. તો એજ જોતી હતી કે હમણાં આ બે દિવસ પહેલા જોઓ હ આ ત્યાં બહાર ના દેશમાં ભૂકંપ આવેલું છે. તો કેટલા બધા મૃત્યુ પામ્યા છે. બધાના જીવન કેવું થઈ ગયું છે. બધ કેટલું બધું નુકસાન થયું છે. તો એજ બધું આ ટીવીમાં જોતી હતી એટલું બધું આમ જોઈને ફીલ થાય છે. કે શું કામ આવું થયું આમ.
બિલકુલ સાચું કહો છો. તમે અને હા દેશ અને દુનિયાની ખબર માટે આ જે આપણે જે સમાચાર જોવાની જે ટેવ છે. એ બહુ સારી છે. આનાથી આપણને બહુ બધી માહિતી મળે છે દેશ અને દુનિયામાં શું ચાલી રહ્યું છે એના વિશે આપણને સારી જાનકારી મલે છે. પડછી અ આજ. આજનું શું કામ છે. કેવી રીતે આજનું શું મતલબ વાતાવરણ છે. શું માહોલ ચાલી રહ્યો છે. બધા વિશે આપણને માહિત
જાણવા મળે છે, હા એજ તો. એટલે તો બસ હમણાં શું આ ટેકનોલોજી નું પણ આટલું બધું ચાલે છે વિકા કશું કેટલી બધી જગ્યાએ કેટલું બધું આમ નુકસાન થાય છે, તો એજ બધું આપણને આ ટીવી મતલબ ટીવી દ્વારા આપને સમાચાર દ્વારા બધું જાણવા મળે છે, આજુબાજુનું આજા આ બધા અલગ અલગ દેશો ના સમાચાર ને એ બધું આપણને શું આ સમાચારમાં જોવા મળી જાય છે, તો ઘર બેઠા જ આપણને આ બધું જાણવા મળે છે.
બિલકુલ સાચું કો છો તમે અને આપણને જાણકારી રાખવી પણ જોઈએ, આજના જમાનામાં શું ચાલી રહ્યું છે એની માહિતી રાખીએ તો આપણે આજના જમાના સાથે ચાલી શકીએ છે. અ અને જો અ કોઈ પણ જગ્યાએ આ સમાચાર એવું એવું છે, ને કે કોઈ પણ જગ્યાની માહિતી જાણીને આપણને એના પ્રત્યે કોઈ એવા કદમ પણ ઉઠાવા જોઈએ જેમ કે તમે હમણાં કીધું કે ક્યાંક ભૂકંપ આવ્યો છે, તો આપણે એની સહાય પોતા માટે જે આપણે કરી શકીએ એના એ એ આપણને જરૂરથી કરવું જોઈએ આમ તો સરકાર બધા બધા કામો માટે આવા પ્રયત્નો તો એ પોતે જાતે કરે જ છે કે ત્યાં સહાયતા આપે છે ખાવાનું ફૂડ મોકલાવે છે પણ એમાં આપણે પણ કોઈ સારો રોલ ભજવી શકીએ તો જરૂરથી ભજવો જોઈએ.
હા હા એ તો તમે બરાબર કો છો. કારણ કે જો હમણાં જે ટાઈમ ચાલી રહ્યો છે હમણાં આ જો ને સાયન્સ અને ટેકનોલોજી એટલું બધું આગળ વધી ગયું છે કે જો ની જમીન પર રહેતા માણસો પણ છે ને ઉપર ચંદ્ર અને મંગળ સુધી પહોંચી શકે છે એટલું બધું આપણને સાયન્સમાં કેટલું વધી ગયું છે, હવે ઈન્ટરનેટ દ્વારા જોવ ની સમગ્ર મતલબ વિશ્વમાં છે ને એકબીજાને એકબીજા સાથે આમ જોડી દીધું છે, જીવનમાં આપણને કઈ પણ થવાનું હોય વિશ્વમાં તો આપણને મતલબ એ પડકારો આપણને પહેલાથી જ ખબર પડી જાય છે, અ સાયન્સમાં પણ કેટલું બધું આમ જાણવા મળે છે હવે ભૂકંપ આવવાનું હોય છે, કે કેટલી બધી આમ ગરમીની લહેરો આવવાની હોય છે, તો એ પણ આપણને આમ સમાચારમાં આપણને કહી દે છે, કે મતલબ આવું બધું થવાની શક્યતા હોય છે, આમ
બિલકુલ મોસમ વિભાગ દ્વારા આપણને પહેલાથી જ એલર્ટ કરી આપવામાં આવે છે જેમ કે હમણાં થોડા દિવસો પહેલા થયું જ હતું કે બઉજ વરસાદ આવવાના અને તોફાન આવવાની જે આગાહી હતી તો લોકોને એલર્ટ કરી આપ્યા હતા. કે તમે આ દિવસ બે દિવસે બહુ જ આંધી તુફાન જેવું વાતાવરણ આવવાનું છે, તો તમે સતર્ક રહેેજો તો એનાથી લોકો સતર્ક રહે છે, અને પહેલાથી જ એ લોકોને કઈ વ્યવસ્થા કરવી એની એ લોકો લોકોને જ્ઞાન આવી જાય છે.
હમ્મ એ તો છે જ ના ભૂકંપ તો એવું છે, ને ખબર નહી કેવી રીતે આ ભૂકંપ આવતા હશે મતલબ એક અલગ જ કુદરતી ભયાનક આફત છે, આમ ભૂકંપ આવે ત્યારે શું હજારો લોકો બિચારા કેટલા બધામ ફસાઈ જાય છે. આટલી મોટી મોટી ઈમારતો તો એક ઝટકામાં આમ પડી જાય છે, રસ્તાઓ પણ આમ લાગે જાણે બધા આમ ક્રેક આવી જાય છે એવી રીતે રસ્તાઓ પણ કેવા ઉબડખાબડ થઈ જાય છે, મતલબ અનેક લોકો કેટલા બધામ ભૂકંપમાં છે ને બે ઘર થઈ જાય છે. જે બે સહાય થઈ જાય છે છેલ્લા કેટલાક વર્ષોમાં તો વિશ્વના મતલબ અલગ અલગ દેશોમાં તો એટલા બધા ભૂકંપ આવેલા છે ને તો એ લોકોની શું હાલત થઈ હશે હમણાં.
બિલકુલ સાચું કો છો તમે આજે પ્રાકૃતિક આપદા છે એ કહી નથી આવતી અને જયારે આવે છે તો કેટલો બધો વિનાશ કરીને જાય છે, અને ભૂકંપ જેવી જે પ્રાકૃતિક આપદા છે એ તો તમે અમે ગુજરાતમાં પણ એક વખત બે હજારની સાલમાં બઉ જ મોટો ભૂકંપ આવ્યો હતો તમને ખ્યાલ હશે અ ત્યારે હું પણ ગુજરાતમાં જ હતી તો બહ જ મતલબ ત્યારે બહુ જ લોકોનું કેટલી બધી બિલ્ડિંગો ધ્વસ્ત થઈ ગઈ હતી કેટલા બધા વ્યાપારો ઠપ થઈ ગયા હતા એની એના કારણે તો ભૂકંપ એવી જે પ્રાકૃતિક આપદા છે એનાથી માણસોની બહુ જાનહાની પણ થઈ હતી. તો આ જે તેનાથી બો બધા નુકસાનો પણ થયા હતા એનાથી ઉભરવામાં માણસોને કેટલા વર્ષ લાગી ગયા હતા કારણ કે કેટલાય બધા લોકોએ પોતાના પરિવાર વાળાઓને પણ એમાં ખોઈ નાખ્યા હતા એવી પણ અ આ પ્રાકૃતિક આપદા આઈ હતી.
એ તો છે જ હવે આજના સમયમાં જો ને કેટલા બધા ગુનાઓ પણ વધી ગયા છે, આમ સમાજ માટે તો મતલબ એક અલગ જ પ્રકારનું એ લોકોને આમ ખબર પડી જાય છે, કારણ કે જો દરરોજ્જે છેને સમાચાર મતલબ સમાચાર માં અને ન્યુઝ પેપરમાં અ ટીવીમાં ચોરી લૂટ હત્યા અપહરણ ને કેટલા બધા આમ છેતરપિંડી ના એટલા બધા બનાવો જોવા મળે છે ને અને છે ને ઘણા લોકો તો શું આમ જ પૈસા વધારે કમાવાની ઝડપમાં તો એ લોકો લાલચ લાલચમાં છે, ને એકબીજા માટે એટલું બધું ગુનાખોરી ના માર્ગ અપનાવે છે ને કે શું કેવું એમ
બિલકુલ આપણને સમાચાર જોઈએ તો કેટલી બધી નોંધ લેવામાં મલે છે, કે કેટલું બધું ચાલી રહ્યું છે ક્યાં તો ચોરી ચપાટી ક્યાં કેટલા મોટા મોટા ફ્રોડ ષડયંત્ર આપણને સામે આવે છે, જેનાથી આપણને સમાચાર એક એવી વસ્તુ છે કે જે સાંભળીને આપણને આપણા જીવનમાં એવો મતલબ આપણને સચેત કરવાનો એક સાધન છે, કે આપણે આવી બધી છેતરપિંડી પણ ચાલી શકીએ છેએ તો એનાથી આપણને કેવી રીતે સાવચેત રહેવું, એના માટે આપણને એક સારો એક આઈડિયા આપે છે.
હા, એ તો છે હમણાં જોવ હી આ ડિજિટલ યુગમાં જોઓ નહી હવે આ સાયબર સાઈબર ક્રાઈમ ની કેટલી સમસ્યા ચાલે છે, ઇન્ટરનેટ અને મોબાઈલ દ્વારા જોવઓ હી એ ઓનલાઈન છેતર પિંડી થાય છે. મોબાઈલો પણ હેક કરી મૂકે છે. ડેટાઓ પણ. ચોરી કરી લે છે. એવા એવા બનાવો થાય છે. ને ઘણા જણા તો બિચારા કઈ એ એ લોકોને કઈ ખબર જ નથી પડતી હોય તો તે લોકો બિચારા એ લોકો ઠગાઈ જાય છે. ને એનો શિકાર બને છે. આ એટલે માટે છેનેડી. સુરક્ષા પણ છે. ને અ ઘણી જગ્યાએ એ લોકો બરાબર વપરાશ કરતા નથી.
બિલકુલ હવે તો સાયબર સિક્યોરિટી અ નું પણ એક મતલબ એક સારો વિકલ્પ મળી ગયો છે. જેનાથી અ સાયબર સિક્યોરિટીથી પણ આપણને અ આપણે જે. પણ આ ફ્રોડ થતા હોય છે. એનાથી બચાવ થઈ શકે છે. કારણ કે હ ધીરે ધીરે જેવી રીતે આગે સમય વધી રહ્યો છે. એટલે એવી રીતે ડિજિટલ યુગ આવી રહ્યો છે. તો આપણે સાયબર સિક્યોરિટી તો બહુ જ જરૂરિયાત બની ગયું છે. આપણા બધાના જીવનમાં.
હા. એ તો છે જ સમાજમાં શું હમણાં આજકાલ છે. ને બધા ગુનાઓ પણ એટલા બધા વધવાનું મતલબ એક જ કારણ છે. કારણ કે છે ને લોકોમાં છે. ને હવે જે. દયાભાવ હોય છે જે ઈમાનદારી હોય છે જે સત્ય હોય છે માનવ ગુણો હોય છે. એ વધારે મતલબ આમ પેલાના ટાઈમમાં આમ જોવા મળતા હતા હવે આજકાલના લોકો તો છે. ને પોતાના જીવનમાં સ્વાર્થ અને મતલબ જે સુખો પાછળ દોડતા હોય છે તો તે લોકો છે. નેન મતલબ માનવ માનવતા ને તો ભૂલી જ. ગયા હોય છે.
બિલકુલ સાચું ક કહો છો તમે.
તો એવા એવા એ લોકો મતલબ. ખોટામાં રસ્તાઓ અપનાવે છે. ને તો એકબીજાને ખુબ જ નુકસાન પહોંચાડે છે.
બિલકુલ સાચું કો છો તમે આપડણે અ જો આપણે ધીરે ધીરે અ રોજની આપણે જો ટેવ રાખીએ આપણે સોશિયલ મીડિયા ના માધ્યમ થી કે સમાચાર ના. માધ્યમથી આપણને બધી જગ્યા. જગ્યાએ જે શું ચાલી રહ્યું છે. એની માહિતી તો મળી જ રહે છે એનાથી આપણે જો સચેત થઈને આપણે આપણે કોઈ પણ કામ કરીએ તો પછી આપણે બહ એ આપણા જીવન માટે બહ જ લાભદાયક થઈ શકે છે કે જો આપણે ક્યાંક પણ જઈએ છીએ. આજે આપણે શાકભાજી જ લેવા જઈએ છેએ. તો ત્યાં પણ આપણે જોઈશું કે તોલ ભાવમાં કે લોકો કેટલી બધી અ કેટલું બધું આમ જુઠું ચોરી પણું કરતા હોય છે. તો આપણે જોઈને. ત્યારે જ અનુભવ કરી શકીએ છીએ. જય્યારે એ આપણને છેતરે છે તો આપણને. આપડું ઉદાહરણ લઈને કોઈક બીજા જોવે છે. ત્યારે જ એ પણ એનાથી સચેત રહી શકે છે. એટલે સમાચાર આપડો એક મા. મા્યમ છે. કે આપણે બીજાના સાથે જે પણ. થયું છે એનાથી આપણે શીખ લઈને ને આપણેે સચેત રહેવું જોઈએ.
હા એ તો છે જ સર એમાં છે. ને સરકારે પણ છે ને આ બધું ગુનાઓ રોકવા માટે આ બધી કુદરતી આફતો આવે છે તો તેના માટે આમ છે. ને અલગ પ્રકારના એ લોકો પગલા તો લઈ જ છે. હવે પોલીસ અને મતલબ એ લોકો પણ કેટલા બધા. કાયદામાં વ્યવસ્થાઓ આમ કેટલી બધી કાર્યવાહી કરે છે. આમ આફતોના સમયે કેટલી બધી આપણી રક્ષા કરે છે. આપણી હેલ્પ કરે છે ને આપણને મતલબ સરકાર પ્રત્યે મતલબ કેવી રીતે આમ પૂરતો આપણને સહકાર પણ મળે છે. તો નાગરિકે છે. ને એ બધું પોતપોતાની આમ જવાબદારી.